હેલો બેન તમે કેમ છો?
હું મજામાં છું તમે?
અમે પણ મેં પણ હારી છું આજનું અમારું ટોપિક છે
હા બોલો
આજ અમારો ટોપિક છે બાળપણની યાદો
હા
બાળ બાળપણમાં વરસાદ પડતા ત્યારે ત્યારે મિત્રો સાથે વરસાદમાં ભીજવાનો આનંદ કંઈક અલગ હતો કાગળ ને ભીજવાનો આનંદ હોળી બનાવીને પાણીમાં તરતી મૂકવી કાદવ માં રમવું અને પછી ઘરે જઈને ગરમ ચા સાથે તે ભજીયા ખાવાની મજા આવે પણ યાદ આવે છે તે ક્ષણો ખુબ જ નિર દોષ અને આનંદથી ભરી હતી. શાળાઓ શિક્ષકો દ્વારા કહેવામાં આવેલી પ્રેરણનાદાયક વાતો આજે પણ જીવનમાં માર્ગદર્શન આપે છે. દરેક શિક્ષણે માત્ર પુસ્તકોનું જ્ઞાન નહીં પરંતુ જીવન જીવાની સાચી રીત પણ શીખવી શાળાને વાર્શી કોત્સવ પ્રાર્થના સભા અને રમોત્સવમાં ભાગ લેવાની ઉત્સુકતા બાળપણની સુંદર યાદોમાંની એક જ છે. બાળપન બાળપણમાં પરિવાર સાથે કરેલ પ્રવાસો અને કાર્ય એ ભૂલી શકાય તેમ નથી બસ કે ટ્રેનમાં મુસાફરી કરવાનો જ આનંદ નવા સ્થળોની મુલાકાત લેવી ઐતિહાસિક સ્થળો જોવા અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવો ખૂબ ગમતો હતો. આવા પ્રવાસો એ આવા પ્રવાસીઓએ જ્ઞાનમાં વધારો કર્યો અને પરિવાર સાથે સંબધોને વધુ મજબૂત બનાવ્યા બાળપણમાં નાની નાની વાતો માજ જ ખુશ ખુશી મળી જતી હતી નવા પુસ્તકોની સુગંધ જે નવી શાળાની બેગ રંગબેરંગી પેન્સિલો નોટબુક પર કવર ચઢાવવાનું એ નવા યુનિફોર્મ પહેરીને શાળા જવું આ બધું ખુબ જ ખાસ લાગતું હતું. આજે ભલે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હોય પરંતુ તે સમયની ખુશી જ અલગ હતી બાળ પાણ આપણની નિસ્વાર્થ પ્રેમ સાચી મિત્રતા અને નિર્દોષ જીવનનું મહત્વ શીખાવે છે. જેમ જેમ ઉમર વધે છે. તેમ જવાબદારીઓ પણ વધે છે પરં પરતુ બાળપણની યાદો મને હંમેશા તાજગી અને નઈ ઉર્જા આપે છે. તેથી દરેક વ્યક્તિ એ પોતાના બાળપણને હંમેશા પ્રેમથી યાદ રાખવું જોઈએ. અને આવનારી પેઢીને પણ આનંદમય બાણપણ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાળપણ ની યાદો જીવનનું એવું અમૂલ્ય ધન છે જેને કોઈ ચોરી શકતું નથી અને સમય પર ભૂસી શકતા નથી. જ્યારે પણ આપણે બાળપણની ક્ષણો ને યાદ કરીને છીએ. મને ફરી એકવાર એ સુવર્ણ દિવસમાં પહોંચી જાય છે. તેથી સાચા અર્થમાં બાળપણનું જીવન અ સૌથી સુંદર, નિર્દોષ અને યાદગાર સમય છે. અ બાળપન ની યાદો આશરે જીવનનું સૌથી સુંદર નિર્દોષ અને આનંદમય સમય ગણાય છે. અ બાળપણ ની યાદો એવી અમૂલ્ય સંપત્તિ છે જે જીવનભર આપણા હદ્યમાં સંચાવેલી બાળપણ ની મી ઠિ જીવન બાળપણની મીઠી બાળપણની મીઠી રહે જીવનભર આપડા હદ્યમાં સચાવેલી રહે છે. સમય ભલે આગળ વધતો જાય પરંતુ બાળપણની મીઠી ક્ષણો ક્યારે ભૂલાતી નથી. જ્યારે પણ આપણે તે દિવસોને યાદ- - કરીને કરીએ છીએ ત્યારે મન આનંદ થી ભરાઈ જાય છે. અને ચહેરા પર આપોઆપ સ્મિત આવી જાય છે. મારા બાળપણના દિવસો ખુબ જ ખુશી ભર્યા હતા. સવારે વહેલા ઉઠીને, શાળાની તૈયારી કરવી. મિત્રો સાથે હસ- - રમતા રમતા શાળાએ જવું અને શિક્ષક એ પાસેથી નવી નવી વાતો- - બાબતો શીખવી ખુબ જ ગમતું હતું. શાળામાં- - અભ્યાસ ઉપરાંત રમત ગમત- - સાસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાનો પણ ઘણો- - આનંદ આવતો હતો. બાળપણમાં- - મિત્રો સાથે રમેલી રમતો- - આજે પણ યાદ આવે છે. સંતાકુકડી, થપ- - પો, ઠપોડાઈ, ડોળ, ગિરી દંડા, કબડ્ડી- - ક્રિકેટ અને ઘણી બધી રમતો રમવાના- - કલાકો પસાર થઈ જતા તે સમયે- - તમારું પણ- -
હા.
અત્યારે તમે કઈ બોલવા માંગો છો?
હા મેં પણ બાળપણની યાદોમાં- - યાદો વિશે કઈ બોલવા માંગુ છું.
હા બોલો ની- -
બાળપણમાં દાદા, દાદી સાથે વિતાયેલી સમય સૌથી કિંમતી લાગતો હતો. રાત્રે સુતા પહેલા તેઓ વાર્તાઓ, લોકકથાઓ અને મહાન વ્યક્તિ- - ઓ ના જીવન પ્રસંગો સંભળાવતા. આ વાર્તાઓ માંથી સત્ય મહેનત દયા પ્ર પ્રમાણિકતા અને સંસ્કાર જેવા ગુણો શીખવા મળતા આજે પણ તે વાર્તાઓ યાદ આવે ત્યારે આનંદથી ભરાઈ જાય. ગામમાં ઉછરેલા બાળકો માટે બાળપણનો આનંદ કઈક અલગ અલગ જ હોય છે. ખેતરોમાં ખેતરોમાં ફરવું ઝાડ પર ચડવું નદી કે તળાવ કિનારે રમવું પશુ પશીઓને સાથે સમય પસાર કરવાની કુદરતી નજીક રહેવું જીવનનો અદભુત અનુભવ હતો શહેરના બાળકોને જ આનંદ મિલ મિ મોલ અને મોબાઈલ માં મળે છે. તે આનંદ ગામના બાળકોને કુદરતના ખોડામાં મળતો હતો. બાળપણમાં ભૂલો પણ ઘણી હતી પરંતુ માતા પિતા અને શિક્ષકો પ્રેમથી સમજાવતા તેની સમજણના કારણે સાચા ખોટાનો ભેદ સમજાયો જીવનમાં આગળ વધવા માટે શિસ્ત સમય નું મહત્વ અને મહેનત નું મૂલ્ય બાળ પણ માં જ શીખવુ આજે જયારે જીવનમાં ખુબ વ્યસ્ત બની ગયું છે ત્યારે બાળપણથી યાદો મનને શાંતિ આપે છે. બાળપણના મિત્રો શાળાના દિવસો રમતો તહેવારો અને પરિવાર સાથે વિતાયેલી દરેક ક્ષણ આજે પણ હૃદયમાં જીવંત છે. આ યાદો જીવનભર પ્રેરણા આપે છે અને સમજાવે છે. છે કે જીવનમાં સાચું સુખ સાદગી પ્રેમ અને પોતાના લોકો સાથે વિતાયેલા સમય જ રહેલું છે. આથી કહી શકાય છે કે બાળપણમાં માત્ર જીવન એક તબક્કો નથી. પરંતુ જીવનની સૌથી સુંદર યાદોની અમૂલ્ય મૂડી છે. તેના શબ્દો માં સંપૂર્ણ રીતે વ્યક્ત કરવું મુશ્કેલ છે કારણ કે બાળપણનો દરેક દિવસ પોતાના અંદર અનેક મીઠી યાદો રમાવીને બેઠો હોય છે. તેથી બાળપણને હંમેશા પ્રેમથી યાદ રાખવું જોઈએ અને તેના સુંદર સ્મરણનું જીવનભર સાચવી રાખવી જોઈએ બાળપણની યાદો કોઈ કોઈ પણ વસ્તુ મેળવવા માટે ખૂબ જ આતુરતા રહેતી હતી. નાનો ખેલાવા ખેલવાનો સમાન ચોકલેટ રંગીન ફુગ્ગો કે નવું રમકડું મળતું ત્યારે જાણે દુનિયાની સૌથી મોટી ખુશી મળી હોય તેવો આનંદ હતો નાના નાની વસ્તુઓ માં મળતી ખુશી જ બાળપણની સૌથી માં મોટી વિશેષતા હતી. બાળપણમાં વરસાદ પછી આકાશમાં મેઘધનુષ ખુબ આકર્ષક લાગ તું પક્ષીઓને કલરવ સંભાળવો ફૂલો થી ભરેલા બગીચામાં રમવુ પતંગીયાઓ નું પકડાવું પ્રયત્ન કરવો આજ સાંજે આકાશમાં ચમકતા તારો જોવાની મજા કઈક અલ જ અલગ જ હતી કુદરત સાથે કુદરત સાથે તારાઓની જોવાની કંઈક અલગ જ હતી બાળપણમાં વધુ સુંદર બનાવતો હતો જયારે શાળામાં સારા ગુણ મળતા હતા. અથવા કોઈ સ્પર્ધામાં ઈનામ મળતું હતું. ત્યારે માતા પિતાના ચહેરા પર દેખાતો ગર્વ અને ખુશી જીવન ની સૌથી મોટી ભેટ લાગતી તેમના આશીર્વાદ અને પ્રોત્સાહનને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી સમયની સાથે બાળપણની પાછળ રહી ગયું પરંતુ તેની યાદો આજે પણ મન માં તાજી છે જ્યારે જીવનમાં થાક, તણાવ અથવા મુશ્કેલી આવે છે ત્યારે બાળપણની યાદો મને ફરી તાજગી આપે છે. એવું લાગે છે કે કાસ ફરી એકવાર નિર્દોષ દિવસો પાછા આવી જાય. જ્યાં કોઈ ચિંતા ન હતી મા માત્ર હાસ્ય રમત, ગમત અને ખુશીઓ જ હતી.
રમત ગમત ખુશીઓ જ હતી. બાળપણને આપણને શીખવે છે કે જીવનનો સા સાચો આનંદ સાદગયો છે. પ્રેમ, વિશ્વાસ, મિત્રતા, પરિવાર નો સાથ અને નિર્દોષ સ્મિત આ બધું જ બાળપણની સૌથી મોટી ઓળખ છે. તેથી બાળપણને જીવનનો સુવર્ણ કાળ કહેવામાં આવે છે. તેની યાદો ક્યારેય જૂની થતી નથી. સમય પસાર થઈ જાય છે પરંતુ બા બાળપણ હંમેશા આપણા હૃદયમાં જીવંત રહે છે. અને જીવનભર આનંદ તથા પ્રેરણા નો સ્ત્રોત બની ગયો છે. બાળપણ એવું છે જેમાં મિત્ર મિત્રતા નીભાવાની શક્તિ ને મિત્રતાની ઉભારવાની શક્તિ હતી. બાળપણ મારું બાળપણ મારું સૌથી સૌથી બિતાવેલો સમય રહી ગયો છે. આપ થી વાત કરીને મને બો સારું લાગ્યું. હલો.
હલો.
હલો. આપથી વાત કરીને મને બો સારું લાગ્યું.
મને પણ